હાલો, હા શું કરો છો?
કઈ ના બસ બેઠા ત્યાં ઘરમાં તમે બોલો
બસ અમે પણ હમણાં જ નવું બાઈકને લઈને આવ્યા તો બસ એનું જ કરીને બેઠા હતા
તમારો અવાજ ધીમો આવે છે
હલો
હલો
હા નેટવર્ક શું ના લીધે થઈ શકતું હોય શાયદ
શું ક છ
અવાજ નથી આવતો મારો
ના બઉ ધીમો ધીમો આવે
નેટવર્ક ઈસ્યુના લીધે મેં બી થઈ શકતું એવું
અચ્છા શું શું કતા હતા બોલો
એ તો કઈ ના બસ જસ્ટ હમણાં જ નવું બાઈક લીધું તો એના માટે બધી પ્રોસેસ નહી કર તાજા વીમા માટે નહીં
અચ્છા ઇન્સ્યોરન્સ લીધું કે નઈ
તે નહી ના હજુ લીધું જ હમણાં છે એટલે બધું હવે કરવાનું બાકી છે બધી પ્રોસેસ
હા ન્શ્યોરન્સ લઇ લેજો ખાસ
અચ્છા. એટલે મતલબ હજુ કઈ થયું જ નહી એ તો એવું હોય ને કેઈ નંબર પ્લેટ ને બધું કરવા માટે.
હા નંબર પ્લેટ આવે પણ પ્રોસેસ ચાલુ કરી દેજો.
હા હા ચાલુ કરી જ દઈએ છેએ હવે.
હા બીજું કો શાંતિ ને બીજો કઈ વીમો લીધો કે નહી.
ના ના મતલબ ઘર માટેનો વીમો આવે છે ને એ લીધેલો છે. વીમામાં પણ. હા ના એ નથી લીધેલો હજુ.
હા તો એ લેવો બહ જરૂરી છે લાઈફ ઈન્સ્યોરન્સ છે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. પછી બીજા ઘણા બધા અલગ અલગ જાતના આવે પણ આ બે તો લેવા જરૂરી છે.
અચ્છા અચ્છા કઈ નઈ એ પણ લઈ લઈશું.
કેમ કે લાઈફ ઈન્સ્યોરન્સમાં કેવું હોય કે આપણને કઈક થઈ જાય ને તો પરિવારને. આર્થિક સુરક્ષા મળે લાંબા ગાળા ની સુરક્ષા મળે. છોકરાઓને ભણાવવા માટે બી સુરક્ષા મળતી હોય પૈસાની. તો લાઈફ ઈન્સ્યોરન્સ લીધેલો હોય ને તો આપણને સારું પડે.
અચ્છા અચ્છા.
હા.
મતલબ આ આ વીમાની અંદર તો બહુ બધા હોય છે ને એવું કંઈક હોય છે કે બધી અલગ અલગ. કંપનીને એનામાં મતલબ અલગ અલગ હોય.
હા અલગ અલગ કંપનીની અલગ અલગ ટર્મ એન્ડ કન્ડિશન હોય. આપડે મોસ્ટલી લેવો હોય ને તો એલઆઈસી નો લેવાનો.
હમ.
અને કેવું હોય કે તમારે જેટલાનું પ્રીમિયમ કરાવુંય એટલાનું તમે. કરાવ શકો જેટલા ટાઈમ માટે કરાવવુંય એટલા ટાઈમ માટે. અને કેવું કે તમે ક્લેમ ના કરો ને તો બીજા વરષ તમને ફાયદો મળે. એવી રીતે પ્રોસેસ હોય છે આની.
અચ્છા અચ્છા અને એવું કઈક હોય છેને કે જેટલું પ્રીમિયમ. મતલબ રિસ્ક જેટલું વધારે હોય એટલું પ્રીમિયમ વધારે હોય.
રિસ્ક ના હોય આમાં તો કેવું કે. તમે કરો તો તમને મળી જ જાય પણ પ્રીમિયમ તો તમારે જેટલું કરાવવું હોય. તમારે એક કરોડ નો વીમો કરાવો હોય તો પ્રીમિયમ વધારે હોય. દસ લાખ નો કરાવો તો ઓછું હોય એવી રીતે તમે કેટલા ટાઈમ માટે અને કેટલા. કેટલા નો પ્લાન સિલેક્ટ કરો છો એ પ્રમાણે તમારું પ્રીમિયમ નક્કી થાય. અને રિસ્ક જેવું તો કઈ આમાં હોતું જ નથી. કેમ કે તમારે નાની જ અમાઉન્ટ પે કરવાની હોય દર મહિને એટલે.
અચ્છા. એટલે અ અમે પણ બાઈક માટે જોઈએ જ છીએ કે ભાઈ કોઈ ફ્યુચરમાં કોઈ એક્સિડન્ટ. કે કંઈ પણ થાય તો સારું રહે અને આ તમે હમણાં કીધું એમ લાઇફ ઇન્સ્યોરન્સ પણ લઈ જ લેવાય.
હા લાઈફ ઈન્સ્યોરન્સ ભી લઇ લેવાય અને મોટા ઇન્સ્યોરન્સ બી. જરૂરી જ છે જેમ કે અકસ્માત નો ખર્ચો ઓછો થઇ જાય આપડો. પછી થર્ડ પાર્ટી ને. નુકસાન થાય તો કાનૂની જવાબદારી માં મદદ મળે અને વાહનની મરમતોનો ખર્ચ. બી આપડે ઓછો થઈ જાય ઇન્સ્યોરન્સ લીધેલું હોય તો.
ભારે એક્સિડેન્ટ થઈ જાય તો પછી બઉ. ડેમેજ થઈ જાય વાહનને તો એનામાં પણ મોટો ખર્ચો આવે.
હા અને કેવું કે મોટર ઇન્સ્યોરન્સમાં બે પ્રકાર આવે. એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે કાયદેસર કાયદેસર ફરજીયાત છે. તમારા વાહન નું નુકસાન કવર કરતું નથી ઈ રહ્યું પણ કેવું કે બીજા વ્યક્તિ અથવા. કે સામે વાળો આપડે જે એક્સિડન્ટ થયો તો એની સંપત્તિ ના. થયેલા ન નુકસાન કવર આપે આપણને અને બીજો હ કોમ્પન્સિવ ઇન્સ્યોરન્સ. એમાં કેવું કે થર્ડ પાર્ટી કવર ઉપરાંત તમારા પોતાનું વાહનનું પણ કવર આપે. એટલે આ જે બીજા નંબર ન મેં કહ્યો એમાં થોડું પ્રીમિયમ વધારે હોય. અને પેલા માં થોડું ઓછું હશે.
અચ્છા અચ્છા પણ શું કહેવાય સારું એ જ સેકન્ડ જ લઈ લેવાય કે ભાઈ વાહન માટે બી તમને મળી જ. જાય એટલે.
હા એજ લેવાય ને કેમ કે થર્ડ પાર્ટી તમે તમારું બાઈક ઠોક્યું બરાબર તમારી ભૂલ છે. તો સામે વાળો તો તમારા જોડે જ પૈસા ઉઘરાવાનો ને તો એના બાઈક નો ખર્ચો એ બીજામાં કવર થઈ જતો હોય તો આપડે તો બીજો લેવો ફાયદામાં રહીએ. પ્રીમિયમ થોડું વધારે આવે. પણ એકચુલી માં એક બાઈક ઠોકાય તો કવર બી કરી નાખે ને.
હા એજ અને એવું હોય ને કે તમે એક વિમાનો એક જ વાર યુઝ કરી શકો.
હા હા એવું જ હોય કે એક વીમો તમે લીધો ને તો એક જ વાર યુઝ કરી શકો. પછી નવો ખોલાવો પડે. કા તો પ્રીમિયમ માં એડજેસ્ટમેન્ટ કરવું પડે કેવું કઈક હોય છે.
હા એ તો પછી બધી કંપનીની અલગ અલગ રીતનું હોય કે ભાઈ કઈ કંપની કઈ રીત. એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે.
હા અ અમુક વાર શું થાય કે તમે હવે પ્રીમિયમ ભરતા હો પણ ચાલુ ચિલ્લી માં લઈ લીધું હોય ને ઇન્સ્યોરન્સ તો ક્લેમ કરતી વખતે બહુ ડ્ખા થતા હોય કેમકે એને માનતા જ નથી કે આ બાઈક તમારું છે આ એક્સિડન્ટ થયો છે કે નહીં. માણસ નો હાથ ભાગી ગયો હોય એ જોઈ રહ્યા છે તો અભી ક્લેમ અમુક વાર આપતા નથી. પણ તમે સારી એવી કંપની માંથી લો ને તો તમે એક ફોટો ભી મૂકી દો ને કંપનીમાં કે ભાઈ આવું આવું છે ને આ છે. તો એક વાર વિઝિટ કરીને તમા ક્લેમ બી અપ્રુવ કરી નાખે એટલે હંમેશા સારી કંપની માંથી લેવો જોઈએ ટ્રસ્ટેડ કંપની માંથી
હા હા તમારો અવાજ થોડોક ધીમો આવે છે.
હા એ ઈસ્યુ હશે કઈક.
હા એજ વાતાવરણ ને એવું છે ને તો થઈ શકે. અને શું કેવાય કંપનીને બધુ ચેક કરીને તમને ઓલું આપ તશે ને લાઈક શું કહેવાય જે્યાં એક્સિડન્ટ થયો હશે એના ફોટોઝ એ બધું જોઈએ ને
હા હા તમારે ફોટો મતલબ કેવું કે બાઈક ઠોકાવ્યું. એ ટાઈમે તો હવે તમે પડી ગયા તો કઈ ફોટો લેવાના નથી પણ જે તે સમયે એ બાઈક ના જે નંબર હોય નંબર પ્લેટ એના સાથે તમે ફોટો મૂકવાનો અને એક્સિડન્ટ થયો હોય તો જે માણ માણસ હોય એનો હાથ ભાગ્યો હતો પગ ભાગ્યો હતો એનો એક ફોટો મૂકો ને તો અપ્રુવ થઈ જતું હોય છે નોર્મલી
એટલે કંપની ઉપર ડિપેન્ડ કરે જો સારી કંપની હોય તો તમને જલ્દીથી હલો શું કેવાય મની ને બધું આપી દે ને અમુક કંપનીઓ ના પણ આપતી હોય ને
હા અને એમાં કેવું કે નો ક્લેમ બોનસ હોય. જો આખા વર્ષ દરમિયાન કોઈ ક્લેમ ના કરો તમે તો બીજા વર્ષમાં પ્રીમિયમના ડિસ્કાઉન્ટ પ્રીમિયમ જે તમે હોય ને એમાં ડિસ્કાઉન્ટ મળે તમે તમને
અચ્છા અચ્છા
હા.
એ તો બધું શું કહેવાય એ તો અમે હમણાં પ્રોસેસ કરીશું એટલે બધું આમે આપણે વીમો લેવા જઈએ એટલે તમને સારી રીતે બધું સમજાવી જ દેશે કે એના ટર્મ્સ કન્ડિશનસ શું હે કઈ રીતે છે કઈ રીતે અમાઉન્ટ પે કરવાનું છે એ બધું એ સમજાવવાના જ છે.
હા એ બી સમજાવશેજ પણ એ એવું કે જે વીમો એજન્ટ હોય ને એનો જેમાં ફાયદો તો હોય ને એ તમને સારી રીતે સમજાવે એટલે તમને જ લાગે કે ભાઈ આના આનાથી સારું કઈ નહી હોય એટલે તમે પાછા વિશ્વાસમાં આવી ને. એ લઈ લેતા હોય છો.
અચ્છા અચ્છા તો કંઈ નહીં અમે પહેલાંથી થોડી ઘણી બધી રિસર્ચ કરીને જ જઈશું કે. કઈમાં શું છે આ તે કેમકે એ લોકો તો એમનો પ્રોફિટ જ જોવાના છે મોસ્ટલી.
હા એ તો છે હવે લાઈફ ઈન્સ્યોરન્સમાં બી કેવું કે ત્રણ પ્રકાર આવે એક ટર્મ ઇન્સ્યોરન્સ જેમાં ઓ ઓછા પ્રીમિયમમાં ઊંચું કવર માત્ર મૃત્યુ થાય ને તમારી ત્યારે જ એ પહિ મળે એક આવે એન્ડ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન જે સુરક્ષા સાથે બચત આપે. અને એક બીજું આવે યુ એલઆઈ પી કરીને આવે જે વીમા સાથે આપણને રો કાણ ની સ્કીમ આપે.
અચ્છા. હલો હા આ અવાજ કપાઈ જાય છે નેટવર્ક ઈશું લાગે છે આ વાતાવરણ વરસાદ ને એવું બધું છે ને એટલે
હા એ તો મને એવું જ લાગ્યું બોલો બોલો તો ભાઈ
કેવું છે ત્યાંનું વાતાવરણને બધું
વાતાવરણ અહીંયા ઠીક છે વરસાદ આવે બે ત્રણ દિવસથી એટલે નેટવર્ક ઈસ્યુ થાય છે અહિયાં
અચ્છા અચ્છા વરસાદમાં તો રહેવાનો જ એનો જો ગામડા બાજુ રહેતા હોય તો લાાઈટ નો એનો પ્રોબ્લેમ રહેવાનો જ
હા એજ ને બધા ઈશ્યુ હોય આપણેે ગામડામાં તો લાઈટ માં ઈસ્યુ થઈ જાય થોડો બી મતલબ વરસાદ આવે કે કશું આંધી આવે તો
હમ્મ. હા હું સિટીમાં છું એટલે ત્યાં એટલો બધો ન હોય કેમ કે મોસ્ટલી કેબલ અંડર ગ્રાઉન્ડ હોય એટલે એમાં એટલો વાંધો ના આવે.
હા એ તો છે.
હા.
બાકી તમારે જો મતલબ પ્લાન લેવા હોય ને ઇન્સ્યોરન્સ તો ઘણા બધા પ્રકારના આવતા હોય તમારે જે પ્રકારે જોવતા હોય પ્લાન કરવાનો વિચારીને લેવું બાકી તમે એજન્ટ જોડે જશો ને તો એ તો એની જ પટ્ટી ભડાઈ રાખશે એનો જેમાં વધારે ને મળતું હશે એજ. હા એટલે તમે એકવાર કોઈ સારા એવા માણસને સંપર્ક કરી લેજો. જેને આ બધી નોલેજ હોય કે જેના પાસે સારો રેફરન્સ હોય ને એજન્ટ નો. તો એ તમને શું કે સારું છે સારી રીતે સમજાવે અને સારો પ્લાન આપે તો તમને જ ફાયદો થાય ફ્યુચરમાં.
હા એટલે પેલા અમે પેલા તો બધી રિસર્ચ કરી નાખશો ને અમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈનો મતલબ હોય કેમ કે ઘણાના કોન્ટેક તો હશે જ કોઈકની જોડે ત્યાં કોઈ પહેલાંથી વીમો લીધેલોય એમની જોડે બધું પૂછપરછ કરીને જ પછી લેશો એટલે કોઈ ભૂલ ના થાય.
હા બરાબર સારું ચલો તો પછી.
હા હા.